શુંમા અવાજ આવી રહ્યો છે તમને હલો
હા મારો અવાજ તમને આ હા તમારો અવાજ આવી રહ્યો છે મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે જોઓ ને મેં તમને હાલમાં હમણાં સ્વાસ્થ્ય વિશે જણાવવા માંગુ છું જો ને હમણાં વરસાદ પડ્યો છે જેથી કરીને હમણાં તેટલી બધી બધે ગ ગમે ત્યાં આપણે જે કચરો નાખ્યો છે તેથી કરીને ત્યાં એટલા બધા મછ મચ્છરો આવી ગયા છે વધુ પડતા વરસાદને કારણે જેથી કરીને ત્યાં મચ્છરો ભીમ ભીમવાને કારણે ત્યાં જો આપણે બેસી રહીએ અને જે મચ્છરો ત્યાં ફર્યા કરે છે તેથી કરીને તે આપણા સ્વા આપણા પર બેસે છે તેથી કરીને આપણને જો ઘણી બધી બીમારીઓ પણ હોઈ શકે છે. એ કરીને ડેન્ગ્યુ થઈ શકે છે અને તાવ પણ ભરાઈ શકે છે જેથી કરીને આપણે આજુ બાજુ જેટલું સ્વચછતા રાખીએ એટલું હમણાં સારું કેવું વરસાદના મોસમમાં આપણે એકદમ સાવચેતીથી સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપીને આગળ વધવું પડે છે. કારણ કે આપણે જરાક જો વરસાદમાં ભીંનાય તો આપણને તાવ ભરાઈ શકે છે કારણ કે હમણાં પવનો એટલો બધો ચાલી રહ્યો છે જેથી કરીને આપણને ઠંડો પવન લાગી શકે જેથી કરીને આપણને ઠંડી લાગી જાય તો આપણને પછી પાછળ જ ત્રણ થી ચાર કલાકમાં તાવ પણ ભરાઈ શકે છે. તે અંગે તમે શું કેવો છો?
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું એમ કાપી રહ્યા છે અને તે બધા આપણી બેદર કારીના લીધે જ ખૂબ વધી રહ્યા છે તો હું એવું માનું છું કે અત્યારે જો જેમ બને તેમ આપણે પોતાના સ્વાસ્થ્યને સાચવશું તેમ આપણે બીમારીઓથી બચી શકશું. જયારે તમે જોવા જાવ તો જે બધા નાના-નાના રોગો છે તેમાંથી પછી આપણે સાવ ચેતી ના રાખીએ અને કાળજી ન કરીએ તો તે આગળ જતા ખુબ વધારે માત્રામાં વધી જાય છે અત્યારે તમે જોવા જાવ તો જે ટીબી ના રોગ છે તેમાં પહેલા આપણને થોડી થોડી ખાંસીઓ થાય છે અને પછી આપણને ખાસી એટલી બધી માત્રામાં વધી જાય છે કે જેના કારણે આપણને ઘણું એવું નુકસાન થાય છે તો હું તો એવું જ માનું છું કે અત્યારે જે આપણે નાની થોડી થોડી ખાંસી થતી હોય ત્યારે જો તેનો ઈલાજ કરાવી લઈશું તો તે આગળ જતા ટીબીના રોગમાં પુનરાવર્તિત નહી થશે અને આપણને એવા મોટા રોગોથી બચી શકીશું પરંતુ અત્યારના જે લોકો લોકો છે તે સમજી જ નથી રહ્યા. અત્યારે તમે જોવા જાવ તો થોડો ઝીણો-ઝીણો તાવ આવે ત્યારે તેઓ દવાખાને નથી જતા અને જ્યારે તે ખૂબ વધારે માત્રામાં વધી જાય ત્યારે જાય છે ત્યારે તેમોને કોઈને કોઈ બીમારી કાઢી આપે છે કે તમને ડેન્ગ્યુ છે નિમોનિયા છે તો તે બાબતે ધ્યાન દોરવું જોઈએ તો મારું શું માનવું છે આ બાબતે?
હા તમારી વાત એકદમ બરાબર છે કે આપણને જો એવું લાગે કે આપણને તાવ ભરાવાનો છે જરા ખાંસી આવે છે. ઉધરસ થાય છે. આપણને ફીવર જેવું લાગે છે તો આપને તરત ડોક બતાવી દેવું જોઈ પરંતુ લોકો એને એટલું સિરિયસ લેતા નથી જરા કઈ તાવ છે જરા કઈ ખાંસી આવે છે દરેક જ આપણને બુખાર જેવું લાગે છે. કઈ નહી આપણને સારું થઈ જશે એમ કરીને ઘરે જ બેસી રહેશે જેથી કરીને તેમાં આગળ તાવ આવવાની અને ઘણી બધી એવી નાની મોટી બીમારી થવાની શક્યતા ખૂબ વધી જાય છે એ ચોમાસામાં ખાસ આપણને જોવા મળે છે અને જે આપણે કીધું તે એ પ્રમાણે. જે મચ્છરો વધુ પૂરતા વધી જાય છે હમણાં તેના કારણે આપણણે ડેન્ગ્યુ પછી મલેરિયા અને મચુરથી થતા એવા ઘણા બધા રોગો જે આપણને તરત જ થઈ જાય છે કારણ કે આપણે જો ચોમાસામાં વધુ સ્વચ્છતા ના રાખીએ તો જે આપણે ગંદકી કરી હોય તા એટલા બધા મચ્છરો થઈ જાય અને મચ્છરોને કારણે આપણે ડેન્ગ્યુ, મલેરિયા અને એ બધી ઘાતક બીમારીઓ થઈ શકે છે જેથી કરીને આપણે સ્વચ્છતા પાછળ હમણા ઘણું ધ્યાન આપવું છું. અને જો આપણને એવું લાગે કે આપણને બીમાર થઈ જોઈએ તો આપણે તરત જો ડોક્ટરને ત્યા જઈને દવા લઈ લેવી જોઈએ કારણ કે હમણાં જો આપણે પાછળ ફરીશું તો આપણને એવી ઘણી બધી બીમારીઓ થઈ શકશે જેથી કરીને હું સોમાસસામાં એવું બધું આમ બાબત થઈ જાય છે બીમાર થવાનું જેથી કરીને આપણે એના પર કાળજી લેવી જોઈએ તમે શું કેઓ.
તમારી વાત એકદમ સાચી મે જેમ ક તેમ ખાળજી તો લેવા જ જોઈએ પરંતુ અત્યારે આપણે જોવા જઈએ તો ઘણી બધી એવી ઘણી બધી આપણે જોવા જઈએ તો ઘણી બધી વસ્તુ એવું છે કે જે ચેપી રોગથી વધે છે અત્યારે તમે જોવા જાવ તો આપણે જે બ તળેલું અને ખરાબ ખાવાનું ખાઈએ છી તેના કારણે આપણને ઘણા બધા ચેપી રોગો ફેલાઈ રહ્યા છે કારણ કે તે હવે આપણે જે ડીશ માં ખાઈએ છીએ તે ઘણા બધા લોકો તે જ ડીશ માં જમી ગયા હતા જો તેમને ખાંસી કઈ પણ ચેપી રોગ હશે તો તે આપણે તે ડડીશમાં ખાશ તો આપણને તરત થઈ જશે અને તમે જોુઓ તો ઘણા લોકો છે એવા છે જે ડીશો પણ સરખી રીતે નથી ધોતા તો તે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે તો આપણે જેમ બને તેમ ચોમાસામાં બહારનું ખાવાનું ટાળીયએ તો તે સારામાં સારું રહેેશે આપણે ચોમાસામાં બહારનું ખાવાનું જેમ મને તેમમ ઓછું જ ખાવું જોઈએ અને જો તળેલું ખાવાની વધુ પડતા ઈચ્છા થાય તો આપણે ઘરે ખ બનાવીને ખાઈ લેવું જોઈએ અને જો આપણે તળેલા ભજીયા ને એવું ખાઈએ છીએ તો તેમાં પણ આપણે જોવા જઈએ તો અત્યારે ઘણા બધા લોકો છે જે ટામેટા ના ભજીયા ને એવું બનાવે છે તો આપણે તેવા જ ભજીયા ખાવા જોઈએ જે માટે હેલ્પી હોય તમારું શું માનવું છે આ બાબતે
હમ તમે કીધું તે પ્રમાણે આપડણા હમણાં જે બહાર આપડણે પાણીપુરીઓ ખાઈએ છ છે ને ઘણા બધા ઠેલાઓ પર આપણે સમોસાથી માણીને ભજીયા છે પછી ઘણી બધી એવી વેરાયટી આપ બાર તે આપણેમણાં બંધ કર જોઈએ કારણ કે હણા સર નમ અને ઘણા બધા દુકાનદારો પાસે એવું સેફી નથી હોતી કે જેથી કરીને ત્યાં એટલા બધા મચ્છર ભિનભિનયા કરે છે જેથી કરીને આપણને બીમારીઓ લાગવાની શક્યતા ખૂબ ઘણી હોય છે તેથી કરીને આપણે ત્યાંનું ખાવાનું ઓછું કરવું જોઈએ અને ભજીાઓ હમણાં ઘણા બધા લોકો ખાવા માટે ભુજાઓ છે પાતરાઓ છે હમણાં ની જાત જાાત ના ભુજાઓ આવી ગયા હતી તે ખાવા માટે લોકો જાય છે જેમાં એટલા બધા બધી મચ્છરો બેસી ગયા હોય આપણને ઘણું બધું બીમારીઓ લાગી શકે છે જેથી કરીને આપણે હમણાં ઘરનું વસ્તુ વસ્તુ જ વધારે ખાવું છે ઘરનું જે છે વસ્તુ તો આપણે બનાવીએ છીએ તે એકદમ સારું હોય છે અને હેલ્ધી હોય છે જેથી કરીને આપણે જેટલું હણા ઘરનું વસ્તુ ખાઈએ છીએ તેટલ આપણા સેહતમાં અને આપણા સ્વાસ્થ્ય માટે એકદમ જરૂરી હોય છે જેથી કરીને આપણે જેટલું ઘરનું વધારે વસ્તુ ખાાસું ભ આપણને ખાવાની ઈચ્છા હોય તો આપણે ઘર ના ખાવ જોઈએ જેથી કરીને આપણા માટે ઘણું સારું રહેશે એ અંગે તમે શું કેવો છો
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું એમ આપણે તળેલું ઘરનું જ ખાવું જોઈએ તેમ હું પણ એવું જ માનું છું કે આપણે ઘરેલું જ તોડલું ખાવું જોઈએ અને હું તો એવું પણ કેહેવા મામાંગુ છું જેમ બને તેમ આપણે અત્યારે જોવા જઈએ તો મોન્સૂનમાં ઘણા બધા એવા ફ્રૂટસ હોય છે જે વર્ષમાં એક વાર આવે છે જેમ કે તમે જોવા જાવ તો આપણે જે લાલ કલર ના આવે છે જેને આપણે આલુ કરીએ છીએ તે આપણે વરસમાં એક જ વાર આવે છે અને ખરેક જે વર્ષમાં એક જ વાર આવે છે અને બીજા ઘણા બધા એવો ફ્રૂટો છે જે મને યાદ પણ નથી એટવા ઘણા બધા ફ્રૂટો છે જે વર્ષમાં એક જ વાર આવે છે તો આપણે જેમ બને તેમ ફ્રેશ ફ્રૂટ ખાઈશું તો તે આપણા માટે રોગ પ્ર્રતિકારક શક્તિ વધારશે અને જો આપણને ફ્રૂટ્સ ન પસંદ હોય તો આપણે તેની જ્યુસ બનાવીને પીતું તો તે પણ આપણી સેહત માટે ખૂબ જ અસરકારક કહેવાશે તો હું તો એવું જ માનું છું કે આપણે દર ઋતુઓમાં જે જે ફ્રૂટ્સો મળે છે તે આપણે ખાવા જોઈએ અને તે ટેસ્ટ કરવા જોઈએ અને જો તે ન ભાવે તો તેનો જ્યુસ પીવું જોઈએ તો તમારે શું માનવું છે આ બાબતે
હા તમે ક તું તે પ્રમાણે આપણ હમં હેલ્ધ ફૂડો ખાવા જોએ જેમ કે તમે કીધું ફર્જન, પછી સંતરાઓ છે અને મોસંબીઓ છે, પછી ઘણા બધા ટ્રાક છે, એ બધા ફ્રૂટો આપણે હમણાં ખાવા જોઈએ, પરંતુ હમણાં પણ લોકો કો એટલું બધું ચોમાસું આવી ગયું છે. ઠંડીના મોસમમાં પણ એટલી બધી કોલ્ડ્રિંગ રો પી છે જેથી કરીને આપણને તેમાં શ્વાસ કફ બગડવાની શક્યતા ખુબ ઘણી હોય છે, પરંતુ લોકો એવું માનતા નથી અને ફ્રીજોની ફ્રીજોનું પાણી કોલ્ ડ્રિંકો એટલું બુ પ્રકાણમાં પી છે, જેથી કરીને તેઓ ને ઠંડી ભરાઈ જાય છે અને તાવ ભરાવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. જેથી કરીને આપડે તેનો ઉપયોગ એટલો ઓછો કરીએ એટલું આપણા માટે સારું રહેશે. પરંતુ લોકો એવું માનતા નથી અને બહાર નનું પૂરતું વધારે પૂરતું ખાવાનું ખાય છે અને લોકો બહારનું એટલું બધું ખાય છે પછી બીમાર પડી જાય અને દવાખાને પણ જતા નથી સારું થઈ જશે એમ તને ઘરે જ બેસી રહી છે, તે સારું ન કહેવાય. આપણે જો બહારનું ખાઈએ તો આપણે એટલું કાળજી રાખવી જોઈએ કે આપણને એવું લાગે છે કે આપણે બીમાર પડવાના છે, તો આપણે તરત જ દવાખાને બત કઈ દેવું જોઈએ અને સ્વાસ્થ્ય વિશે આપણે જાણ રાખવી જોઈએ કે આપડે બીમાર પડી જઈશું તો આપણને ઘણો બધો ખર્ચો પણ થઈ શકે જેથી કરીને આપડે દવાખાને જતા રહેવું જોઈએ, તમે શું કેવું છો?
તમે જેમ કહ્યું તેમ આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા રોગો છે જે તમે પહેલા જણાવ્યું તેમ રોગચાળો જે છે કચરાના લીધે ફેલાય છે, તો અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા લોકો છે જે પ્લાસ્ટ ટીકનો કચરો ખૂબ ઘણી માત્રામાં ફેલાવે છે અને જેના કારણે તેઓ કચરો દૂર પણ નથી ફેંક તેઓ ઘરની બાજુમાં જ ફેકી દે છે, જેમ ચાલુ કેના દ માનેટ ફૂલ હા તો ચાલુજ હોટ કરી દવ કે? ફતલો બાર મીટ વાત કરીને જીરો